હલો હા જય શ્રી કૃષ્ણ, હા મજામાં છું તમે? કેમ છો?
બસ હું પણ મજામાં છું હવે બસ મે મેં છે ને થોડીક મારા ગામડે જઈ આયવી તો મારા ગામે જઈને મને આમ થયું કે ત્યાંનું જીવન ઘણું મુશ્કેલીવાળો છે નઈ?
હા ગામડાનું જીવન જો આમ ત્યાં સુખ સુવિધાઓનો થોડો અભાવ હોય છે પણ ત્યાંનું વાતાવરણ અને એ બધું બહુ સારું હોય છે તો આપણે મતલબ અ ત્યાં રહીએ ને તો આપણી તબિયત પણ સારી રેય છે ત્યાંનું કુદરતી વાતાવરણ પણ બહુ સરસ હોય છે થોડી સુખ સુવિધાઓનો અભાવ હોય છે પણ અ આમ બધી રીતે ગામડાનું જીવન સારું હોય છે.
હા એ તો છે જો ખાસ કરીને રોજગારની તકો ઓછી હોવાથી યુવાનોને છે ને શર શહેર તરફ, જઈ રહ્યા છે તમે જોયું છે ગામડાના લોકો વધારે કરીને, શહેર તરફ જતા રહ્યા છે ગામમાં કારણ કે આ બધું એ લોકોને નોકરી નથી. રોજગાર નું કઈ સાધન નથી.
હા એ વાત તમારી સાચી છે કે, ગામડામાં રોજગારની તકો ઓછી છે એટલે આ યુવાનો શહેર તરફ આકર્ષાઈ રહ્યા છે. શહેરમાં થોડી સૂ સુવિધાઓ વધારે છે, રોજગારની તકો વધારે છે. અ પણ હવે તો ધીરે ગામડાઓમાં પણ બધી સુખ સુવિધાઓ આવી રહી છે.
હા એ તો છે સુ સુવિધાઓ આવી રહી તો છે, પરંતુ તમે જોુવઓ ને ત્યાં વરસાદ ચાલ ખેતીમાં હોવાથી ખેડૂતોને પણ નુકસાન થાય છે, અને કેટલી જગ્યાએ સારી આરોગ્ય સેવાઓ અને શિક્ષણની
સેવાઓ અને શિક્ષણની સુવિધાઓ ન પણ અભાવ છે હા એ એ વાત તમારી સાચી છે, કે મારા ખ્યાલથી કદાચ લોકો ગામડામાં રહેવાનું એટલે જ પસંદ નથી કરતા, કે ત્યાં સુખ સુવિધા ઓછી છે કે છોકરાઓને અગર આગળ ભણવું પડે, તો પણ એમને કસે બહાર જવું પડે, ત્યાં કોઈ સારી સ્કૂલ નથી હોતી કે સારા હોસ્પિટલ એવું નથી હોતું, એટલે લોકો ત્યાં પસંદ રહેવાનું પસંદ ઓછું કરે છે.
હા એક તો જો ને કારણ કે ત્યાના રસ્તા જ રસ્તા છે, પરિવહન અને ઇન્ટરનેટ જેવી સુવિધા શાંત અને સ્વચ્છ હોય. છે, જે આરોગ્ય માટે સારું છે.
હા, પણ અત્યારે તો તમને કે પણ તમે જે પહેલાંના જે ગામડાનું જીવન હતું અને અત્યારનું જે ગામડું ગામડાનું જીવન છે, તો તમને લગતું કે થોડા બદલાવો તો થયા જ છે, જેમ કે હું તમને ગણાવુ. પેલા ગામડામાં કે લાઈટની પણ ઘણી જગ્યાએ સુવિધાઓ નહી હતી. કે સ્કૂલની પણ વ્ય સુવિધા નહીં હતી કે પછી અસ્પતાલની તમે હોસ્પિટલની વાત કરી લો, પણ અત્યારે, તમે જોયું હશે કે અદાની ગ્રુપ ઓફ એ બધા જે અદાની કંપનીવાળા છે તેમણે, દરેક ગામડાઓ સુધી લાાઈટ પણ પહોંચાડી છે, અને પછી હવે તો શું કહેવાય સ્કૂલની પણ ગામડાઓમાં હવે સારી એવી વ્યવસ્થા થવા લાગી છે કે, મતલબ સ્કૂલ પણ ગામડાઓમાં છે પછી હોસ્પિટલ બી ભલે બહુ બધી ફેસિલિટી નથી પણ એકવાર ઇમરજન્સી માટે એમને, બતાવાય એવી હોસ્પિટલ હોલો પણ હવે ગામડાઓમાં થઈ છે તો ગામડાઓ, ન બી હવે દિશા બદલાઈ રહી છે ઘણા બધા એમાં પરિવર્તનો થયા છે.
હા એ વાત તો તમારી સાચી કે આટલા થોડાક વર્ષોમાં અમુક અમુક જગ્યાએ. અમુક અમુક ગામડાઓમાં ઘણો બદલાવ આવી રહ્યો છે, મતલબ એમાં પણ છે ને હવે મોબાઈલ અને ઇન્ટરનેટનો ઉપયોગ પણ વધી રહ્યો છે, અને મેં કીધું જેમ ખેતીમાં પણ નવી ટેકનોલોજી જે આધુનિક સાધનો નો ઉપયોગ થાય છે અહ અને ખેડૂત પણ હવે છે ને પદ્ધતિનો નવી નવી પદ્ધતિઓ અપનાવીને અહ વધુ ઉત્પાદન મતલબ કરી રહ્યા છે નહી અને તમે જોયું છે કે શિક્ષણ ક્ષેત્રમાં પણ સુધારો થયો છે બાળકોને વધુ
હા ખરું કયું તમે. કે શિક્ષણમાં પણ પણ સાર એવ એવો બદલાવ થયો છે પહેલાં તો ગામડાના લોકો શું કે એમના દીકરા દીકરીઓને ભણવામાં મોકલતા જ નહીં જલ્દી વહેલી ઉંમરે એમને કામ ધંધે લગાડી દેતા કે ઘરમાં બે પૈસા આવે પણ અત્યારે તો ગામડાના લોકોની સોચ પણ બદલાઈ છે એ લોકો એમના છોકરાઓને સ્કૂલે મોકલે પણ છે અને ગામડાઓની સ્કૂલમાં એમને મધ્યાહન ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે તો ઘણા છોકરાઓ ચલો ભણવા નહીં પણ એ ખાવા મળશે ને એ લાલચ છે પણ એ લોકો સ્કૂલ માં અ જતા થયા છે અને મ મધ્યાહન ભોજનમાં પણ એમને સારું એવું પૌષ્ટિક ખાવાનું આપવામાં આવે છે. તો આ બહુ સારી બાબત છે અને જો ગામડાની જોઅસરપંચની જે કઈ બી ટીમ કે એવુ કઈ પણ હો પંચ હોય છે તે મને એવું લાગે કે અગર આજના યુવાનો ભણેલા ગણેલા પણ એ એ એ દિશામાં આગળ વધશે તો એ એમના ગામડાઓની દિશા બદલી શકે છે અને ગામડાને પણ એક શહેર જેવું રૂપ આપી શકે છે. હલો હલો હલો હલો હલો